હ હલો હા કેમ છો કેમ છો તમારો અવાજ બ ધીમે ધીમે આવે
તીમે તમાં
હા, હવે આવે બોલો. હા.
શું કરતા તા?
બસ કઈ નહી આ બેઠી છું. તમે શું કરો છો?
હમે કશો ડિમાન્ડ ગ હતા.
ઓ વા સરસ છે હા. તમે ડીમાટ ગયા હતા? અચ્છા તો આજે જ ગયા હતા તમે ડી માં?
હા આજે સાઠ વાગે ગયા હતા.
ઓ તો તમે ડીમટ થી શું ખરીદી કરી લાવ્યા? ઘરની ઘણી વસ્તુ લેવા લેવાની હ હતી ને તમારે તમે તા આમ
હા રાજસ્થાન લઈ જવાનું એના માટે બહુ ખરીદી કરી મેને.
અરે વા તમે રાજસ્થાન સામાન લઇ જવાના તા. હા અરે વા તો ડિમાર્ટમાં તો ઘણી વસ્તુઓ એ જ અ એક જ જગ્યાએ મળી જાય નહી? આમ તેમ ઘડું ફરવું પણ નહી પડે નહિં?
સરસ તો.
હા તો તમને ડિમાગમાં સૌથી વધારે
સૌથી વધારેમાં એમ બધું હારું લાગુ.
બધું સારું છેને મને પણ ડિમાન્ડ કરવાની બહુ જ મજા આવે છે. ત્યાં ક્યાં સમય નીકળી જાય ને આપણને ખબર પણ નઈ પડે નઈ? બે ત્રણ કલાક ક્યાં જતા રે કઈ ખબર નહી પડે. હા તમને ખબર છે ડીમાર્ટ નો સૌથી મોટો ફાયદો શું? છે ત્યાં છે ને કરિયાણા નું, શાકભાજી, કપડા રસોડાની વસ્તુઓ, રમકડા અને ઘર વપરાશની ઘણી બ બધી વસ્તુ ત્યાં સરળતાથી મળી
હાચી વાત કિરણા ને બહુ સામાન સસ્તો મળે છે. એ ઓ. ઓફર ભી આવે એના ઉપર. હેલો હેલો. હલો હલો હલો હલો
હેલો અવાજ આવે છે હા હા એ નેટવર્ક તો થઈ ગયો તો તમે શું કેતા હતા હા
પેલો લો લાઈવ અને પેલો મિક્સી નહીં આવતો ચોટો કંપની નુ સારું હા હા હા સારુંવે
હા એ સરસ છે મેં પણ લાવેલું મારી પાસે પંચ
પેલી એની રેટ બી બહુ સરસ છે ને પેલું નેનું એ બ સરસ લાગ્યું એનામાં મેં લઈ લીધો
નહી નહી સારું કર્યું તમે લઈ લીધું એક ખુબ જ સરસ્વી વસ્તુ તું છે એનાથી ઝડપાથી બધું ફટાફટ મિક્સરમાં મિક્ મિકસર ની જેમ જ એનું કામ કરે એ પણ
જના પી ફટાફટ ને મને ગમ્યું સરસ લાગુ બહુ સરસ લાગે
હા હા નહી નહી સારું કર્યું એ તો તમે લીધું તો અને બીજું શું ખરીદી કરી પછી
એ ટી શર્ટ લીધા સરસ લાગે એના માટે લઈ લીધા
હા તમારા છોકરા એ તો આમ તો બહુ શોખીન છે નહી નવા કપડા પહેરવાનું હમ
કિરાણનું સગનનું સમાન ગમે તે વસ્તુ લેવાલ ફરતાઈ રહી આખા દિવસ
હા એ તો છે ત્યાં ફરતા જ રહ્યો ભલે નઈ અને ઘણી વખત તો છે ને એવું હોય કે બજારની સરખામણીમાં છે ને ઓછી કિંમતે ત્યાં આપને વસ્તુઓ મળી જાય છે ન એટલે ઘણા લોકો મહિનાની ખરીદી માટે ડિમાર્ટ પસંદ કરે છે
ડિમાંર્ટ પસંદ કરે છે
હમ હું પણ છે ને મારું મહિનાનું પૂરું કરિયાણા નું સામાન છે બીજી વસ્તુ કઈક લેવી હોય ઈ બધું છે ને હું પણ ડિમાર્ટમાં જાઉં અને ત્યાંથી જ લઈ આવું છું
હાચી વાત આપને ભાવ ભી સરખું પેલું સામાન બી બહુ સરસ એ આપણે આવે એકદમ ચોખ્ખું
હમ હા એટલે હું પણ છે ને સામાન્ય રીતે તો છે ને ડિમાડ થી ચોખા છે ઘઉં નો લોટ છે તેલ દાળ બિસ્કીિટ સાબુ શેમ્પુ મતલબ હા હા છોકરાઓ માટે બધું તજે રોજિંદ ઉપયોગ નહીં લાગ તો એ આપ ને એ બધું હું ડિમાર્ટ થી જ લઈ આવ છું અને ક્યારે ક્યારે તમે નહી લાવ કપડા એવી રીતે કપડાં પણ ખરીદી લઉં છું
સાચી વાત આપડે બધું સામાન મળી જાય ઘરનુ કિરણ કંપડા ન કિચન નું બધું એક જ પેલા મળી જાય બાર ને જવાનું
સાચી વાત કીધી તો તમે આજે ગયા હતા તો ભીડ હતી ત્યાં
બહું બહું પપ્પા બહુ ભીટ
હમ બહુ ભીડ હતી તે હા ડીમાટમાં તો રોજે પીડો છે રવિવારે તો બહુ જ ભીડ હોય તહેવારોના દિવસે પણ ઘણી ભીડ હોય
એના માટે બહુ ભીડતી
હા એટલે ભીડ હતી તમે સાંજે ગયા ને એટલે બાકી અગર તમે પાંચ છ વાગે જતા ને તો ભીડ આટલી નહીં લાગ હતી તમને
અને હું પણ છે ને ડીમાટ જાઉ ને તો સામાન્ય દિવસ નો જ પસંદ કરું જાણ કે સોમવાર છે મંગળવાર છે એવો દિવસ જ પસંદ કરું કારણ કે રવિવારે તો અમારે ત્યાં બહુ જ
બહુ જ ભીડ રવિવાર બધા સંડે ને ઘર હોય ને છુટી હોય રજા હોય તો બધા થાય ને છોકરા માટે ઘરનું સામાન લેવા છોકરામાં વેકેશન ખુલી ગયો હતો છોકરાને સ્કૂલને સામાન લાવવાનું હોય તો બધા જાય ને
હા સાચ ચું કીધું તમે આ વાત તો હમ ને દિમાટમાં શું થાય છે ખબર ઘણી વખત આપણને જઈએ અ નહી જોતી વસ્તુ પણ આપ કેમ કેવી રીતે આપણે લઈ લ
હા સાચી વાત પેલું ઓ લઈએ કે ઓ લઈએ આપડે ગમે તો વસ્તુ પસંદ આવી જ જાય ડિમાન્ડમાં તો
હા એ તમે હાચી વાત કીધી આપડે લેવા ખાલી બે વસ તું જ લેવા માટે જઈએ અને દસ વસ તુ લઈને આવી જઈએ
ગ ગમી જાય પેલા એક વસ્તુ લેવા બધું કેવું લઈ કેવું લઈ એવું કરી
હા સા શું કીધું એટલે ત્યાં જ છેને વસ્તુઓ જોઈને પસંદ
બઉ ભીડ બઉ ભીડ હોમા ગમે તે જઈએ ને તો બહુ ભીડજ હોવે
હા એ વાત તો ખરી. ગમે ત્યારે જઈએ ડિમાર્ટ માં ભીડજ રે છે તમે થોડો બપોર નો સમય પસંદ કરો ને તો એમાં ત્યારે ઓછી ભીડ હોય. હા.
હા બપોરે કામને પડતો બે ત્રણ વાજે કા કામ કરીએ તો કામ પડતો નને
પણ તમારી સાચી આપણે તો ઘરનું કામ પણ નથી હા અને પાછા છોકરાઓ સ્કૂલેથી આવે બે વાગે તો પાછું એમને ખવડાવીએ. હમ્મ તો તમે કોની જોડે ગયા હતા કે તમે એકલા જ ગયા હ
ન ભૂલ ના હતી ને ભૂલ ના હંગાથે ગઈતી મા સિને હતી પેલી બધા તીને જણા ગયા રિક્ષા મે ઓટો
અચ્છા તમારી બેન આવેલી બેન અને તમારી માસી જોડે ગયા
હા હા.
આ હા. એ ની સરસ કર્યું તમે ડીમાર્ટ ફરી આવ્યા. અને પાછા તમે તમારા ગામે જવાના
ગામમાં જવાના ના સત્ર અઢાર તારીખ ને કીધું મારી બૂનને કે ટિકિટ ક્ઢાઇ દે જે.
અચ્છા તમારી બેનને કીધું તમે હા તો સારું છે. હા તો જ્યાં સુધી જેટલું ફરાય લું ફરીલો બીજું તો શું હમ્મ બીજું તમારા માટે લીધું તમે ડીમાર્ટ
ના બાકી ક કઈ નઈ લીધું. બધું સામાન એવું બધું મલેજ છે. રાજ જસ્થાનમાં મલેજ છે.
અચ્છા.
જો તો એવો લઈ લીધું.
હા એ તો બરાબર છે તો શું કે ડિમાર્ડમાં કઈ ડિસ્કાઉન્ટ હતો શું આ વખતે.
એ પેલા એક નમકી પેલા આલુ સેવ નહી હોતી આલુ સેવ હંગા એક પેકેટ ફ્રી હતું પેલી ઠંડાની બોતલ હોય ને પેલી સ્પ્રઇડ એ લિમકા એનાથી એકરહંગથી એક ફરી બધી આપણે ઠંડા તો છોકરા ને પવડાના નહી. બહું શરીર માટે બહું નુ નુકસાન કરે.
હા એ વાત તો તમારી ખરી કોલ્ડ્રી નુકસાન બહુ કરે.
મે એ લઈ લી તો બાકી ઠંડા ઠંડા તો છોકરા નહી આ હલતી
હા. એ તમે સારું કર્યું છોકરાને લીધી તે અને ન સારું કર્યું તો પીવડાવી પણ નહી જો હું પણ એ બધી વસ્તુઓ તો ડિ માર્ડથી નથી લાવતી હું તો આલુ સેવ છે પછી ત્યાંની એક બીજી લસણ વાળી સેવ છે ઈ લઈ આવું એ મને સરસ લાગે.
હા આ સરસ લાગે અમે લઈ લીધા આજે. સરસ તી.
હા. ડી માર્ટ માં છે ને ચાદરો બેડશીટ હોય ને એ પણ બહુ સરસ મળે છે.
તો બહુ મન થયું કે ક્યું હતું બાકી બઉ ભીડ થી એના માટે નહી લિ હ નઈ લેજ હા બઉ ભીડ હતી. એમ ઘરનું કીવા કિરાણાનું સમાન તો ભો ઓ લે લેજો બસ બાકી કશું લીધું જ નહી ને.
હા કેમ ભીડ હશે ખબર હવે સ્કૂલના ખુલવા ખુ ખુલ્લી ને વા ત્યાં ની એટલે ભીડ હશે કોઈ સ્કૂલ બેગ લેવા આવે કોઈ વોટર બોટ હોટલ કોઈ આપડે લંચ બોક્સ એ બધું લેવા આવે ને એટલે ભીડ હશે ને કોઈ રાજસ્થાનલે જે આપણે પ્રોગ્રામ ગામે ગયું હશે ઈ આયવા હશે હવે
હાચી હાચી વાત તમારી
હા એટલે ભીડ હશે.
સાચી વાત કહી.
હમમ એ કઈ ની બાકી તો બસ જો ચાલે છે અ હવે મારે પણ ડી માર્ટ જવું હતું આજે પણ આજે મોડું થઈ ગયું એટલે નય ગઈ કાલે હું પણ
તમે આવવાના છે વાપી?
હા હા આવવાની છું આવવાની છું. ચાલો મળીએે પછી વાત કરીએ ઠીક છે હા જય શ્રી કૃષ્ણ.